હા
હલો કેમ છો.
યા માવ બેન ગમે સામે પછી ફોન કર્યો
હા અહીમાં એવું હતું કે દિવાળી ના કામમાં વ્યસ્ત હતી ને એટલે મે કીધુ લાવો ફ્રી થઈ એટલે ફોન કર્યો
બઉ સરસ મેં અરે આ વખતે દિવાળીના પ્લાનિંગ માટે ફોન કર્યો હતો. આ વર્ષે તો દિવાળી નવેમ્બર નવેમ્બર ની શરૂઆતમાં છે તો સારું શું આયોજન છે.
એવું આ વખતે તો પણ આઠ નવેમ્બરે દિવાળી છેને એટલે વેકેશન પણ સારું મળે છે. તો હું પણ સપિવાર સાથે વતન જવાનું છુ. કેમકે કેમ કે છે ને ગામ અમને તો છેને. ગામડે જ મજા આવે બધા તહેવારો અમે બધા સે
મળીને છે ને ગામડે જ કરીએ એટલે એવું વિચાર્યું કે આજ ખ છેને. ગામડે જઈએ હ
વા ગામડા ની દિવાળી તો કે અમે તો આ વખતે અહી જ ઘરે જ ઉજવણી કરવાના છે. મમ્મી એ અત્યારથીને જ મઠીિયા ચોરા ફળીને મીઠાઈઓ બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે આખું ઘર અત્યારથી જ તહેવારના માહોલમાં આવીઈ ગયું છે.
સાચું કીધું ભાઈ કેમ કે દિવાળી તો ઘરના નાસ્તાની તો કોઈ તોડીે જ ના આવે ને કેમકે અમારે ત્યાં પણ ખરીદી ચાલી રહી છે. અને મમ્મી નો નાસ્તો જોઈએ તો મમ્મી તો કેટલું બેસ્ટ બનાવે છે. એનો નાસ્તો તો તો બેસ્ટ જ હોય મારા મમ્મી તો ઘરે બધું અમે તો ક્યારે છેને કોઈ પણ જાતની મીઠાઈ કે કોઈ વસ્તુ અમે છેને. બહાર થી નથી લે લેતા અમે તો ઘરની જ બનાવીએ છીએ અમારું ફેમિલી બહુ મોટી છે. એટલે અમને એમ થાય કે અને બહારનું ખાઈએ તો પછી અત્યા આજના વાતાવરણમાં બહુ પ્રોબ્લેમ આવે એટલે અમે છેને. ઘરનું જ ખાઈએ છીએ.
હા બેન તમે બઉ મહત્વની વાત યાદ કરાવી. ગઈ કાલે જ મને એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો. હ તો તમને દિવાળી સ્પેશિયલ ગિફ્ટ મળી છે. છે આ લિંક પર ક્લિક કરો તમારું એડ્રેસ પણ કન્ફર્મ કરો અને ઓ ઓ ટીપી આપો મેં તો તરત જ એ મેસેજ ડિલીટ કરી દીધો અને એ નંબર બ્લોક કરી દીધો.
એકદમ સાચું સાચું કીધું તમે કેમ કે દિવાળીની ઓફર્સની લિંક પર ક્યારે છે ને ક્લિક ના કરાય. આવી અજાણ્યા નંબર ઉપર કોઈ પણ ઓટીપી આવે અને ઘણું સા સરનામુ કે એવું કઈ પૂછે તો કેમ કે એ શેર ના કરવું જોઈએ. આજના જમાનામાં તો ફ્રો સાયબર ફ્રોડ બહુ વધી રહ્યો છે. તો એના માટે તો આપડે બહુ સાવચેતી જાળવી પડે. કેમ કે પછી ક્યારે પણ આપણે ઓટીપી કેવું આપીએ તો પછી પ્રો આપડે ફસાય જઈએમ તો આ આ તહેવાર માં ખુશી માં આવી નાની ભૂલ પણ ન કરવી પડે કેમકે એના લીધે છે ને દિવાળી બગડી શકે છે.
બિલકુલ બેન દિવા ડિજિટલ યુગમાં સાવચેતી સૌથી મોટી સુરક્ષા છે. અચ્છા એજ એ જ કહો આ વખતે તું ફટાકડા ફોડવાના ફોડવાના છો એ પછી પ્રદૂષણ વગરની શાંત દિવાળી છે.
મેં તો છે ને આજ ખરે નક્કી કર્યું છે કે આ વખતે તો છે ને ઇકો ફ્રેન્ડલી દિવાળી ઉજવશું. કેમ કે ફટાકડા ના ધોવાણા અને અવાજની સોસાયટી ના નાના બાળકો અને વડીલો અને મૂગા પ પશુ અ પક્ષીઓ હોયને બહુ તકલીફ પડે. એટલે મેં તો હે ને આજખરે વિચારી દીધુંને બધાને ઘરે પણ કહી દીધું છે ને ફેમેલી સોસાયટી માં પણ હેને જાણ કરી દીધી છે કે બને ત્યાં સુધી છે ને આપણે ઇકો ફ્રેડલી તરીકે છે ને દિવાળી ઉજવીએ. કેમ કે પછી ખોટો આ પશુ પક્ષીને પણ પણ પ્રોબ્લેમ થાય અને નાના બાળકોને પણ એવું થાય તો આપડે એવું ન જ કરવું જોઈએ.
અરે વાહ બેન ત તમારો આ વિચાર મને બહુ ગમ્યો ફટાકડા પાછળ હજારો રૂપિયા બગાડવા કરતા એ પેસાથી કોઈ ગરીબ બાળકોને મીઠાઈ કે કપડા આપીએ. એમના ચહેરા પર સાચી ખુશી લાવીએે તો બહુ સારું.
સાચી વાત છે ભાઈ તમારી અ સાચી દિવાળી તો એજ છે ને કે બીજાના જીવનમાં પણ અંજવાળું લાવે. જો આપડે જોઈએ જ છીએ કે આજકાલના જમાનામાં માં માવ તરને તો અમુક માણસોને સાચવવા ગમતા નથી હોતા અને ફેમિલી છે ને એના વૃદ્ધાઆશ્રમ માં ન એવી રીતે મૂકી આવે છે. તો એને પણ આપણે એનું આપણે સંતાન બનીને એને પણ થોડીક વાર આપણે એની સાથે વાત કરીએ પછી એને આપણેે નાની મોટી ગિફ્ટ આપીએ તો એને પણ એવું લાગે ને કે એને પણ એના સંતાન ની યાદ આવે ઈ રીતે એવું થાય કે અમારા સંતાનો છે તો આપડે એવું પણ કરવું જોઈએ. અને જો બીજું રીત તે જોઈએ તો આપડે વુદ્રાશ્રમ છે પછી અનાથ આશ્રમ છે, તો આ બધામાં પણ નાના બાળકો સાથે પણ જઈએ તો એને પણ બઉુ મજા આવે થોડા ઘણા એ રીતે ફન્ જો ફટાકડા નહીં પણ એને કોઈ પણ બીજી રીતે આપડણે ખુશી દઈ શકીએ. કપડા છે, પછી પૈસા છે, કે એ રીતે તો એને પણ ગમે અને ઈ વાતાવરણમાં અંદર જ રહ્યા હોય તો આપડે જઈએ તો એને પણ મજા આવે એમ
હા ચોક્કસ બરાબર છે. ઘરની સફાઈ પેલા પણ પતાવી લઈ પણ પોતાનું ધ્યાન રાખી તથા પરિવારને મારી તરફથી એડવાન્સમાં હેપ્પી દિવાળી અને કપડાંની શોપિંગ કરવા ગયા તા તમે કે નહીં?
હા ભાઈ મેં તો છે ને કપડાં ની ખરીદી તો છે ને પેલે થી જ કરી લીધી છે. એ કેમ કે અમારે દિવાળી આવે એટલે ધુજારા ને એવું ચાલુ અગાઉ થી અમે પંદર દિવસ અગાઉ પેલા છે ને ઘુજારા નેવું ચાલુ કરી નાખી કેમ કે અમારું ફેમિલી બહ મોટું છે એટલે અમારે ઘર પણ એટલું મોટું છે, એટલે અમારે ધ્રુજારા માં હ ને અમારે બહુ દિવસો હોયા છે આઠ દસ દિવસ થઈ જઈએ એટલે અમે તો પેલા છે, ને ધૂજારાને એવું બધું કરી લઈએ અને પછી હેને કપડા ની શોપિંગ પણ વેલા સાર જ કરી રહીએ છીએ. તમારે શું ચાલે છે? કપડા ની ખરીદી માં
બસ કપડા ની ખરીદી માટે હું તો ગયો હતો દુકાને પણ બે બે બે પેન્ટ લીધા, બે ટી શર્ટ લીધા એક શર્ટ લીધો અને બાકી બીજું લેવું તું પણ એ આ પછી ભાવ વધારે હતો ને પાછો કલર બહુ ગમે એવા હતા ને એટલે થોડીક શોપિંગ થઈ છે, અને થોડીક હજી બાકી છે. અને શૂઝ લેવા માટે ગયો હતો તો ત્યાંથી એક જોડી શું જ લીધા પછી સોક્સ લીધા અને બાકી બીજી થોડીક આઈટમ લીધી છે, હજી થોડીક ઘણી બાકી છે, એના માટે જગી એક બે દિવસમાં ટાઈમ મળે એટલે જવાનું છે એના માટે
ઠીક છે. અને બાકી તમારે શું દિવાળી ઉપર તમારે ચોપડા પૂજન કે એવું કઈ હોઈએ કે લક્ષ્મી પૂજન કરીએ કે એવું કઈ હોઈ છે કે નથી હોતું? અમારે તો છે ને અ અમારે કારખાનામાં છે ને પેલા અમારે દિવાળી ના દિવસે છે ને રાત્રે અમારે લક્ષ્મી પૂજન કરવામાં આવે છે. જેમ કે ચોપડા નું પૂજન થાય અને બધા જે કોઈ વર્કર હોય ને તેમને બોલાવામાં આવે અને તે લોકોને છે, ને જમાડવામાં પણ આવે છે કોઈ પણ ગિફ્ટ હોય નાનું એવું જે અમારે પોસાતું હોય એ રીતેને એને ગિફ્ટ પણ આપવામાં આવે શું તમારે એવું કઈ હોય છે કે નહીં?
હા હોય છે, ને અમારે પણ એવું બધું હોય છે.
એવું તો બીજી તમને એવી કઈ ખબર કે દિવાળી ની ઉજવણી છે ને સુકામ કરવામાં આવે છે? કે કઈ ખબર છે કે નહી?
હા દિવાળી ની ઉજવણી ભગવાન શ્રી રામ રામનું પુનરાગમન સૌથી પ્રચલિત માન્યતા મુજબ આ દિવસે ભગવાન શ્રી રામ માતા સીતા અને લક્ષ્મણ સાથે ચૌદ વર્ષનો વનવાસ પૂરો કરી અને રાજ્ય રાજ્ય રાક્ષસ રાજ રાવણ નો વધ કરી અયોધ્યા પરત ફર્યા હતા તેમ તેમના સ્વાગત માટે અયોધ્યા વાસીઓ નગરીને ધીના દેવોથી સળગાઈ હતી માતા લક્ષ્મીનું પ્રગટ્ય પૌરાણિક કથાઓ અનુસાર સમુદ્ર મંથન દરમિયાન આસો મહિનાની અમાસ ના દિવસે જ ધનની દેવી માતા લક્ષ્મી શીર્ષંગ બાર માથી પ્રગટ થયા હતા તેથી આ દિવસે લક્ષ્મી પૂજન નુ વિશેષ વિશેષ મહત્ત્વ છે. જેને એ શીખ ધર્મમાં મહત્વ જૈન ધર્મ અનુસાર દિવાળીના દિવસે ચોવીસ માં તીર્થકર ભગવાન મહાવીર સ્વામીને મોક્ષ નિવરણ મળ્યું હતું જ્યારે શીખ ધર્મ આ દિવસે બંધી છોડ દિવસ તરીકે ઉજવવામાં આવે છે કારણ કે આ દિવસ તેમના છોઠા ગુરુ હરગોવિંદસિંહજી ગ્વાલિયર ના કિલ્લા માંથી મુક્ત થયા હતા
એવું છે હમ અને એમાં એવું છે કે તમારે બેસતું વરષ આપડે બીજે દિવસથી ઉજવવામાં આવે તો ઈ બેસ્ટ વર્ષ છે તો ઈ ગુજરાતીઓનું છે ને નવું વર્ષ શરૂ થાય કેમ કે આ દિવસે હેને સવારે વેલા ઉઠી ને આપડા હે ને ભગવાન ના દર્શન કરવા પડે અને પછી આપડે નવા કપડા પહેરીયએ પછી સગા સંબંધીઓ અને હેને મ સાથે જઈએ અને ઈ બધાને આપડ સાાર મુબારક કેવાનું હોય પછી આપડા વડીલો હોય આપડે એને પેલા આપડે એના આશીર્વાદ લેવાના હોય તો અમારા તો હોય ને અમારે આવી સાંસ્કૃતિક છે. અને તમારે શું ભાઈ બીજું પર શું હોય છે કઈ મહત્વ
ભાઈબીજ ઉપર અમારે તો બેન છે ને નવા વર્ષના બીજા દિવસે ભાઈબીજ નો તહેવાર ઉજવાય છે. છે આ દિવસે ભાઈ પોતાની બેહેનને ઘરે ભોજન કરવા જાય છે. અને બેન તેના ભાઈને તિલક કરીને લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિની કામના કરે છે.
હા એ તો સાચી વાત છે કેમ કે આપડી આપણા ભારતની સંસ્કૃતિ તો હજી સુધી પણ ચાલે જ છે. અને જોકે જોઈએ તો આ રીતે જ આપણે બધા આખા ભારતમાં જે આપણે આવી રીતે તે જ ઉજવાય છે દિવાળી
હ હા સાચું છે બરાબર છે આજ રીતને ઉજવાય છેમ
અને ભાઈ એવું હોય તો તમે દિવાળી કરવા છે ને આજખરે અમારા વતન ન જરૂર આવજો કેમ કે અમારે ત્યાં દિવાળી એ બહુ સારી રીતે ઉજવાય છે કેમ કે શહેર ની આ ભીડ ભાડ કરતા તો અમારે ત્યાં ગામડામાં તો કઈક અનેરી જ ઉત્સવ દિવાળી નું હોય છે તો તમે ત્યાં આવો તો તમારી ફેમિલીને અને તમને પણ ત્યાં બહુ મજા આવશે
બરાબર છે જોવું ચાલો વિચારી લઉં બધા ફેમિલી ને પૂછી લઉં જો હા પાડે તો પ્લાનિંગ કરશું મેને તાર પછી આ અહીિયાં જે મેં કીધું એ રીતના ઉજવણી કરશું
ઠીક છે ચાલો આવશો
હમ